તો
કેમ છો.
અ બહુ બિઝી હતા ફોન લાગતો નતો.
અરે નઈં નઈં કઈ એવું નહીં હતું આ તો અમારે જરાક છે ને તો વિદેશમાં એક ટુર મારવી હતી ને તો એના વિશે છે ને અમે જરાક ઈન્ફોર્મેશન બેેગી કરતા ત કે કઈ જગ્યાએ જઈ શકાય કઈ જગ્યાએ આપણને ગુજરાતી ખાવાનું મળ જ મળી શક કે કઈ જગ્યા સારી છે ફરવા લાયક છે એના વિશે અમે જરાક માહિતી માં ભેગી કરતા હતા તો ચાલો આપડે એજ વિષય પર આજે વાત કરી લઈએ.
અરે તમારે બાર વિદેશમાં જવાની ક્યાંક જરૂર છે. આપણા ગુજરાતમાં જ એટલા જોવાલાયક સ્થળો છે. આપણા ગુજરાતમાં તમે એક મહિનો ફરશો તો પણ તમારે એટલું ફરવાનું પૂરું નહીં થાય તો એટલા ખર્ચા કરવાના એટલું આપણને ખાવા પીવાનું પણ ના મળે એટલા ફ્લાઇટમાં જાઓ તમે એટલા હેરાન થઓ કરો તો એવા ત્યાં જવાની જરૂર શું છે એવું બધું જોવાનું કરવાનું અહિયાં પણ તમે ઓનલાઈન બુકિંગ કરીને તમે કેટલી પણ જગ્યાએ ફરી શકો છો. ફ્લાઇટમાં જવું તો ફ્લાઇટમાં પણ જઈ શકો છો. ઈન્ડિયામાં જેટલા ફરવાલાયક સ્થળો છે તે આઉટ ઓફ ઇન્ડિયા જવાની જરૂર જ નથી. તો ત્યાં બધું જોવું જ ના પડે.
હમ્મ સાચી વાત છે અહીંય છે ને એક જગ્યા મેં એવું પણ જોયું છે એમ કે અ દક્ષિણ ગુજરાતની અંદર છે ને ડાંગ બાજુ આવા કપરાડા બાજુ મોનસૂન સિઝનમાં એટલો ફાઈન વોટરફોલ થાય છે ને નેચરલ વોટરફોલ કે આપણને એવું લાગે કે આપણે નાયાગ્રાહફ હોલ પર જતા રહ્યા છે જે વિશ્વનો સૌથી મોટો વોટરફોલ છે ને ત્યાં આપડે જતા રે છે એવું આપણને ફીલ થાય. અમે તો ખાલી વિડીયોમાં જ જોયો હતો તો પણ અમારા ફ્રેન્ડ લોકો ગયેલા હતા ને તો એમને વિડીયો ઉતારેલો. તો અમે ખાલી વિડીયોમાં જોય ને તો અમને એવું લાગ્યું કે હો હો શું સરસ સીનરી છે એટલું સરસ છે બાજુમાં એટલું મોટું પાણી નું તળાવ ભરેલું હોય નેચરલ મોટા મોટા પથ્થર હોય એના પર બેસીને પરથી ધોધ પડતો હોય એમાં બધા ના યે સ્વિમિંગ કરે બાજુમાં મકાઈ મળતી હોય દાબેલી હોય ભજીયા હોય ગરમ ગરમ તમને ઉતારીને આપે એની બાજુમાં નાના નાના ટે ટેન્ટ હોય કે જેની અંદર તમને કપડાં બદલવા હોય ભીના કપડાં બદલવા હોય તો ભીના કપડા બદલી શકાય એટલે ફોરેન જેવી એકમ ત્યાં આગળ લગાવેલી હતી ને એટલું સરસ હતું ને અમને એમ થયું કે ખોટું આપડે અ અહીંયા ભારતની બહાર આપડે ફરવા જઈએ છીએ ખોટા પૈસા બગાડીને એના કરતા એનાથી ઓછા પૈસામાં ઓછા સમયમાં સારી રીતે તે આપણે ઈન્ડિયામાં ફરી શકીએ છીએ
હા સાચી વાત છે અને ડાંગ નું તો મેં પણ સાંભળ્યું તું તમે ત્યાં જાઓ ને તો તમને એવું ના લાગે કે તમે ઇન્ડિયામાં છો ત્યાં વોટરફોલ એ રીતે થાય છે ત્યાં પર્વતો પણ એવા ઊંચા ઊંચા છે કે ત્યાંથી છેક ઉપરથી વોટરફોલ થતો તમે જોતા હોવ તો તમે જાણે અમુક વિદેશના વિડીિયો જોયા હશે કે તમને એવું લાગે કે ના ખરેખર આતો કેટલું મસ્ત છે આપણે ઇન્ડિયામાં આવવું હોય તો પણ હવે ડાંગ એટલે નાનું એટલું ગામ છે જિલ્લો છે પણ આમ ખાસ શું બધું એમ ફરવાલાક જેવું કરી દીધું છે અને લોકો આકર્ષાય બી છે એટલું બધું એ લોકો વિડીયો પર મૂકે છે યુટ્યુબ પર મૂકે છે એટલે બધા જોઈ શકે અને જાણી શકે કે અહિયાં આવી ફરવા લાયક જોવાલાયક સ્થળો છે તો તમે ફેમિલી સાથે કે ફેમિલી મેમ્બર્ સાથે તમે જઈને ત્યાં જોઈ શકો છો બે ત્રણ દિવસ રોકાઈ કહી શકો છો એ બધી માહિતી પણ તમે એક વાર તમે ફોન નંબર કરી ને એની સાથે માહિતી મેળવીને બુક પણ કરાવી શકો છો એટલે તમે સારા સારી રીતે રહી શકો અને બધી વ્યવસ્થા પણ તમને મળે પ્લસ ખાવા પીવામાં પણ તમે ગુજરાતી હોય આપણે ઇન્ડિયામાં હોવાથી ખાવા પીવાના પણ કોઈ તકલીફ પડતી નથી કારણ કે એ લોકો ટુરિસ્ટ છે ખબર છે કે બહાર થી આવયા છે એટલે એ લોકો રહેશે કરશે એટલે ખાવા પી તકલીફ પણ જોઈશે છે એમને એટલે નહી શું દરવાજો એટલે એ લોકો પણ આપને સેટિંગ કરી આપે છે
ના ના સાચી વાત છે બરાબર છે બોલો બોલો
અને આપણું ખાવાનું પણ સેટિંગ કરીને રેવાનું પણ સેટિંગ કરી આપે છે અને જોવાની પણ એન્જોય થાય છે
હા એકદમ સરસ વાત છે તમે લોકો જોજો કે સાપુતારા જેમ જેમ અ વેધર બદલાય છે એનું અ સરકાર બદલાય છે પ્રોજેક્ટ પાસ થાય તો જે પહેલા મેં પંદર વર્સ પહેલા જે સાપુતારા જોયેલું હતું ને એના કરતાં એકદમ ડિફરન્ટ છે એટલું સરસ છે અનેને ત્યાં આગળ છે ને મોનસૂન ફેર બી ભરાય છે કે વીસ દિવસ કે પચીસ દિવસ નો રોજ સાંજે પાંચ થી અ આઠ કે નવ વાગ્યા સુધી ત્યાં ડાંગી નૃત્ય કરે ડાન્સ કરે એ લોકોની કલ્ચરનું બધું કરે તો જે આપણને જોવા મળે અ પછી બીજી બધી વસ્તુઓ જે લોકો વાંસ માંથી બનાવતા હોય એટલું બધું સરસ હેન્ડીક્રાફ્ટ નું હોય તો આપને જાત જાતનું જોવા પણ મળે શીખવા પણ મળે નોલેજ પણ આવે અને એમ થાય કે કુદરતની કેટલી બધી અજાયબીઓ છે કરામત છે કે જે કરતું હોય છે ને ત્યાંની ગવર્મેન્ટ શું કરે કે જે ટુરિસ્ટ પબ્લિક જે લોકો આવતા હોય છે ને તે લોકોને પૂરેપૂરું કમ્ફર્ટેબલ ક્યાં હોય છે એવી બધી જ વ્યવસ્થા એ લોકો કરતા હોય છે રોડ સરસ બનાયા છે પિકનિક સ્પોટ બનાયા છે ફોટો સ્ટેશન
હલો
બહુ જ સરસ બનાવી દીધું છે
અને તમે ઉદેપુર ની વાત કરો કે આપણા રાજા મહારાજા એ જે ચિત્તો પર લડાઈ કરીને પછી જે સાધનો એમની જોડે હતા કે મહારાણા પ્રતાપનું પક્ત કે એ એટલા કિલોનું હતું એકું મ્યુઝિયમ બનાવ્યું આપણે તો ત્યાં શું જોવાના હતા આપણે તો વિદેશમાં કઈ મળવા નથી પણ ટુરિસ્ટો એ લોકો ઇન્ડિયા માં આપણે કોતરણી રાણકપુર છે આબુના દેલવાડા છે પછી આ ઉદેપુર છે જેસલમેર છે એવી કેટલાય તીર્થો છે એ લોકો જયપુર છે એ બધું જોવા આવે છે કે શું ઇન્ડિયાના જુવા પાલીતાણા છે પાલીતાણામાં એમ લોકોને કોઈ સમજ નથી કે ધરમ ની ક્યાં તો પણ એ લોકો ડુંગર પર ચડે છે જૈન ના હોવા છતાં પણ બધે દર્શન કરે છે આ દેખા દેખી ક બીજા લોકોને દેખે દર્શન કરતા તે લોકો પણ દર્શન કરે કોતરણી જુએ ફોટા પાડે પછી આપડા લોકોને ના પાડવા પડે કે તમે ફોટા ના પડો અહીયાંયા ફોટો ખેંચવાની મનાઈ છે એટલે ઉદેપુર જેૈસલમેર જયપુર એવા કેટલા બી ફેમસ ફેમસ શહેરો છે અમદાવાદમાં પણ હવે તો એટલી બધી અટલ બ્રિજ છે કાંકરિયા તળાવ પણ એટલું સુધારી દીધું ને રિવરફ્રન્ટ એટલી મજા આવે છે કે ત્યાં બેઠા હોઈએ ને ને પાણી વહેતું હોય ઠંડક ઠંડુ પવન આવતું હોય આજુબાજુ બધા સાયકલિંગ કરતા બધા શાંતિથી પોતાનું મન ફ્રેશ થવા માટે ત્યાં જાય છે. ખુલ્લી હવાવામાં આજુબાજુ જળજ ખરખર ખરખળ વહેતી નદી હોય એટલે આ બધું માઈન્ડ ફ્રેશ થવા માટેનો આપણું જે ગુજરાતમાં શાંતિ જેવું છે એવું ત્યાં વિદેશમાં આપણને દોડધામ માં નહી આપડે ફરવા ગયા છે પણ આપણને એવું ફીલ ના થાય જેવું આપણને ઇન્ડિયામાં થાય
હા એકદમ સાચી વાત છે તમને લોકોને કદાચ આઈડિયા હશે કે જે લોકો ગવર્મેન્ટ અધિકારીઓ હોય ને તે લોકો નો પગાર બહુ સારો હોય ને તે લોકો શું કરે કે જે સિટીમાં એ લોકોની પોસ્ટિંગ હોય ને એ સિટી માં ત્યાંથી નિયરેસ્ટ તથા તો એ લોકોના અ વિલેજમાં પોતાના ગામડામાં અથવા તો કોઈ વાડીની આજુબાજુ પોતે છે ને ઘર ખરીદી લે કે રિટાયરમેન્ટ પછી અથવા તો પોતાના વીકેન્ડમાં ત્યાં આવે કારણ કે આખા વીક ના રૂટીનમાં એ લોકો એટલા બધા કંટાળી ગયા હોય ને તો એ લોકો શું કરે ખબર છે કે વીકેન્ડ હોય ને સેટરડે નાઈટે જતા રહેે ને મંડે સવારે આવે તો ત્યાંની આબોહવા ત્યાંનું વેધર તેયાંનું ખાવાનું ત્યાં નુ પાણી ત્યાંનું એટમોસફિયર આખા શરીરને આપણને છે ને બ બોડી રિચાર્જ થઈ જાય છે તો બાકીના ખુબ વીકેન્ડ આપડે એટલા ફ્રેશનેસ વાત કામ કરી શકીએ વાત કરી શકીએ બધું જ કરી શકે તો એવી રીતે એ લોકો કરે છે એટલે આપડે ભલે શહેરમાં રહેતા હોય છે પણ ગામડામાં જે જીવન જીવવાની જે લોકો મજા કરતા હોય છે ને એ ખરેખર એમ નો ય હોય છે કે એવું જ જીવન જીવવું જોઈએ
ના સાચી અને અહીયાં અક્ષરધામ છે ગાંધીનગર માં એટલું સરસ બનાયું છે કે ધાર્મિક પણ છે, ફરવાલાયક બી છે, અંદર મ્યુઝિયમ બી છે. એટલે તમે છોકરાઓને લઈને આવ તો ફરવા લાગ એટલે ભણવા પૂરતું ભાઈ એમને કે જો આપણા જેવા મહાપુરુષો હતા એ લોકો આપણા માટે આ બનાઈ ગયા છે. આપણી યાદો છોડીને ગયા છે કે બધું એ લોકોને સમજાઈ પણ શકે ને એ લોકોનું બી એ અને ચગડોળ હોય છે. અ બધું ફરવાનું હોય છે, ગાર્ડન હોય છે, ત્યાં બેસીને તમે ખાઈ પી શકો. તમે રમવાના સાધનો લાવ્યા હોય તો રમી કરી શકો. એટલે બહુ સારું એન્જોય થાય છે ને બધા ફેમિલી સાથે છોકરાઓ પણ એન્જોય કરે છે એમની રીતે અને મોટાઓ પણ એમની રીતે પોતાનું ખાવાનું લઈ જાય છે છોકરાઓ એમની ગેમો લઈ લે છે. વડીલો હોય તો એ લોકો ત્યાં ઘાસ ને ગ્રીનરી એટલી હોય છે તો ત્યાં ગાડી એ વોક કરે છે ને બધું આ રીતે આગળ વધતા હોય છે એમ
હા તમે જોયું હશે કે આપણેે કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ ને તો આપડે શું કરીએ પેલા છોકરાઓ હોય ને તો બોલ- બેટ લઈ લે આપણે પત્તા લઈ લઈએ અથવા બીજું કોઈ રમવાની કોઈ ગેમ હોય તો રહી દે કે જે કંટાળો ના આવે એમ તો એનાથી જયારે કોઈ પ્લેસ માં જઈએ અને આપણે જરાક જો કંટાળી જઈએને તો આવ ગેમ ને બધું રમીએ ને તો આપણે શું કરીએ કે ફ્રેશ થઈ જઈએ છીએ તમે લોકો જોજો કે હવે આ બધ તુ વિસરતું જાય છે ઓછું થતું જાય છે બિકોઝ કે શું થાય કંટાળો આયો છે ચાલો મોબાઈલ લઈને બેસી જાવ અને આ વસ્તુ એ પણ જોઈ છે કે જ્યાં આપણે જઈએ ત્યાં એ જગ્યાની મજા માણવાના બદલે શું કરે વિડીયો ઉતારે પોતાના ફોટા ખેંચે, સેલ્ફી લે રીલ્સ બનાવે અરે પણ તમે કુદરતી સૌંદર્યમાં આવ્યા છો તો એની મજા માણો એને અનુભવો, એને અનુસરો, એ જુઓ એ કેવી રીતે કામ કરે છે. કેથી પાણી આવતું છે, ધોધમાર આવતું છે, કેવી સગવડ છે, કેવી વ્યવસ્થા છે? તો એ બધાના બધું સાઈડ પર રહી જાય છે બસ મોબાઈલ જ એ લોકો લઈને બેસી જાય છે એટલે ખરેખર કુદરત ની અ જે આ બધી વસ્તુઓ છે ને એ વસ્તુ જોવાની હોય, માણવાની હોય, જાણવાની હોય તો એ બધામાં એ લોકોને ઇન્ટરેસ્ટ બહુ ઓછો હોય છે. ને જેના કારણે ઘણી વાર અકસ્માત પણ થઈ જતો હોય છે કે એકદમ અ ટોચ ઉપર જઈને ઝરણું પડતું હોય ને ત્યાં આગળ જઈને સેલ્ફી લેવા જાય ને કદાચ પાણી જોરમાં આવ્યું અથવા તો પવન આવ્યો તો તે લોકો ત્યાંથી નીચે પણ પડી જવાના કેટલાક બનાવ તમે સાંભળ્યા પણ હશે કે ભાઈ સેલ્ફી લેવા ગયા તો તો ફોટો પાડવા ગયા ને ત્યાંથી પગ લપસી ગયો અથવા તો પડી ગયા તો એ બધી વસ્તુઓ પણ જોવા જેવી છે ને ધ્યાન રાખવા જેવું છે. તમારી સાથે આ ટોપિક પર વાત કરીને ખુબ જ મજા આવી.
મને પણ મજા આવી થેન્ક યુ.